હલો.
હેલો ગુડ મોર્નિંગ.
ગુડ મોર્નિંગ કેમ છો?
બસ મજામાં તમે કેમ છો.
એકદમ મજામાં શું કરો છો?
બસ જો માર રૂટીન કામ કરતી તી.
અચ્છા. મેં તો આજે સવાર સવાર માં બુક વાંચવાનું નક્કી કર્યું હતું તો અત્યારથી બુક. વાંચવા બેઠીલી ફ્રી થઈ ને.
વાહ સરસ કેવાય બહુ સરસ કેવાય.
તમને બુક વાંચવાનું શોખ ખરો કે.
હા ગમે ને મને બુ બૂક વાંચી ગમે. પણ ટાઈમ એટલે ઓછો રે એવું થાય.
હા સાચી વાત છે. પણ ખરેખર જો આપડે ટાઈમ કાઢીને બુક વાંચીયએ. તો એ બહુ સારું રે બુકમાંથી આપને ઘણું બધું નવું નવું જાણવાનું ને શીખવાનું મળી રહે છે.
હા સાચી વાત છે તમારી.
અને વાચન કરવું એક બહુ સારો શોખ છે મને તો બહુ શોખ છે મને તો. કે મુસાફરી કરતી વખતે પણ સાથે બુક રાખવી બહુ ગમતી હોય છે. ક્યારેક જાણવા જેવું કે ક્યારેક કોઈ ન વલકત થા કે એવું બધું વાંચું બહુ બવું ગમતું હોય.
હા બરાબર છે સારી વાત છે.
જ્યારે લોકો ફોન જોતા હોય. તો ફોન માં બી બધી વસ્તુ મળી રહેેતી હોય. પણ એનાથી આપણે આંખો ખેંચાય આંખોને તકલીફ થાય. એવા બધા પ્રોબ્લેમ થતા હોય એટલે એના લીધે એવું લાગે કે ના આપડે બુક વાંચીએ તો સારું છે અત્યારે તો બુક પણ ઘણી સારી સારી મળતી હોય છે.
હા સાચી વાત છે. આમ જોયએ તો બુ પુસ્તકો જ સાચા મિત્ર સમાન છે.
હા સાચી વાત છે આપડે કોઈ બીજા. જોડે દસ મિનિટ કાઢીએ તો આપણને ખાલી ખોટો ટાઈમ બગડતો હોય આપણો પણ જો દસ મિનિટ કોઈ સારું પુસ્તક વાંચીએ તો આપણને એમાંથી ઘણું બધું હા ઘણું બધું જાણવાને શીખવા મળતું હોય છે. હ
હા હા. અને પુસ્તકો વાંચવાથી શું. કે જ્ઞાન સંસ્કાર નવી વિચારધારા પણ આપે પૂ
સાચી વાત છે મને તો કાચલ ઓછા વેતની બુકો પછી નવું નવું જાણવું સાયન્સ વિશેનું નવું નવું જાણવું એવી બધી બુક્સ હોય એ બધી વાંચવી બહુ ગમતી હોય છે.
હમ હમ અને શું છે કે બુક વાંચીએે તો. આપડી એકાગ્રતા કલ્પના શક્તિ અને આપડી લેંગ્વેજ પકડી રાખ. છે એમાં આપડા એમાં સુધારો વધારો થાય છે
સાચી વાત છે આપડે ફોન જોઈએ તો એમાંથી ભલે આપડણે બીજું જોઈએ પણ એમાંથી આપણે નવું શીખી નથી શકતા આપણે કોઈ પણ ભાષા જો શીખવી હોય તો બુક વાંચી અથવા લેખન કરીએ તો જ આપણને ભાષા વધારે પડતી નવી શીખવા મળે છે કોઈ નવી ભાષા શીખવા માટે પણ બુક બહુ જરૂરી છે
હમ સાચી વાત છે અને બુક છે તો આંખને નુકસાન પણ નથી થતું અને ફોન જોવાથી તો આંખોને પણ નુકસાન થાય છે ને
હા એકદમ સાચી વાત છે તમારી ફોન થી આખોને નુકસાન થાય છે પછી ઘણી વખત અત્યારે તો ફોન જોતી વખતે આપડણે કાનમાં હેન્ડ સ્પ્રે કે બ્લુટૂથ નો વધારે ઉપયોગ કરતા હોઈએ છે તો એના લીધે આપડે કાનને અને મગજને પણ અસર પડતી હોય છે માથ માથું દુખવું આંખો ખેંચાવી ક્યારેક કંટાળો આવવોય એવું બધું ફોન ના લીધે થવા લાગતું હોય છે જયારે બુક તો આપણને ગમે તેટલું વાંચે એના છે આપને કોઈ ગેરફાયદો છે જ નહીં આપણને એના થી ફાયદો જ મળવાનો છે નવું જ્ઞાન મળવાનું છે અને આપણને બક તા જોઈને આપણા બાળકો પણ એને સારો ગુણ મળશે આપડે અત્યારે નવલકથા કેવું વાંચતા હોઈ પણ બાળકને તો એવું જ ફીલ થાય કે ના મમ્મા પપ્પા છે તો એ કોઈ સારી વસ્તુ વાંચે છે એ ફોન નથી જોતા એ વાંચે છે તો વાંચવું એ સારી બાબત કહેવાય તો હું પણ બુક વાંચીશ તું ફોન નઈ છો એમ કરીને બાળક પણ એનું અનુકરણ કરીને બુક વાંચતા હોય છે
હમ સાચી વાત છે
જયારે આપડ ફોન જોવા બેઠા હોય તો બાળકોને એવું થતું હોય કે બધા મોટા ફોન જોવે છે તો હું કેમ ના જો ઊં એમાં કોઈ સારી વસ્તુ છે તો બાળકને વાંચવાની ટેવું પાડવા માટે થઈ તો ખાસ કરીને આપણેે
પોતાને હા પોતાની હેબિટમાં લાવવું પડે
હા આપડે જે વસ્તુ કરીએ એજ વસ્તુ આપડું બાળક જોઈને શીખવાનું હોય છે એટલે બાળકને જે વસ્તુ કઈ કરાવી હોય એના માટે પેલા આપડે કરવું પડે મેં મારા બેબી ને વાંચવાની ટેવ ઉપડવા માટે થઈ ને હું દરરોજ એની સામે દસ મિનિટ કે અડધી કલાક કે જે મને ટાઈમ સેટ થાય એટલું એની જોડે બુક લઈને બેસું છું તો એને પણ શોખ થાય છે કે મમ્મા તમે વાંચો છો તો હું પણ વાંચું છું
હા બરાબર છે અને શું છે કે બુક વાંચવાથી ધ્યાન કેન્દ્રિત થઈ રહે છે ને
હા સાચી વાત છે.
હમ અને મોબાઈલ માં તો શું આપણને આમ ઈઝી થઈ જાય એ બધી વસ્તુ પણ એ મોબાઈલ જેટલો નુકસાનકારક છે એથી સારું છે કે બુક વાંચીએ
હા અને ફોનથી ઘણી વખત કેવું થતું હોય છે કે આપણે કોઈ એક વસ્તુ વાંચવા માટે કોઈ સારી વસ્તુ જોવા માટે આપણે ફોન હાથમાં લીધો હોય પણ પછી એ વસ્તુને બદલે આપડે બીજી પાંચ વસ્તુ કરીને ફોન મૂકી દે હોઈએ છે તો આપડે કઈ નવું જાણવું હોય કે શીખવું હોય કે વસ્તુ તો પછી ત્યાંની ત્યાં જ રહી જાય છે જયારે આપડે બુક લઈને બેઠા હોય તો આપડું પ્રોપર ધ્યાન બુકમાં જ રેતું હોય છે.
હમ
એટલે એમાંથી આપણને ઘણા બધાં શારીરિક ને માનસિક ફાયદા થતા હોય કે આપણે બુક વાંચીએ તોએ સારું રે આપણા માટે
હમ સાચી વાત છે.
અને બુકથી આપડા નવા નવા શબ્દભંડોળ પણ એના લીધે વધતું હોય છે બુક વાંચવાથી. ત્યારે અત્યારે તો ફોન ને ટીવી ને એવું જોઈએ જોઈતા હોય. તો એમાં તો મોટા ભાગનું હિન્દીને, ગુજરાતી જ અંગ્રેજી જ આવતું હોય છે તો આપને ઘણા બધા ગુજરાતી શબ્દોથી પણ હવે આપણે વાકેફ નથી હોતા. કે આ શબ્દોનો શું મતલબ થતો હોય આ શું છે એમ
હમ
અને નાના બાળકો માટે પણ જો તમે ને એવી કોઈ સારી બુકો એમને આપો પેલાથી વાર્તાની ને એવી બધી બુક આપી અને ધીમે ધીમે એને વાંચન નો શોખ કરો તો એને પણ બહુ ગમતું હોય છે. મારે ને બેબી નાની છે તો એને વાંચનના શોખ કે સૌથી પેલા એના માટે હું કાર્ડસને એવું બધું વસાવતી ઘરમાં એ કાર્ડસ જોય કાર્ડ વાંચે પછી ધીમે ધીમે વાર્તાની બુક માટે થઈને ચિત્ર વાળી બુકોને એવું આપવાનું ચાલુ કર્યું. હજી ઘણી નાની છે ચાર વરસની છે મારી બેબી પણ એ અમને વાંચતા જોય અને એને શોખ થાય છે કે ના હું પણ વાંચીશ. તો ઘરમાં કાઈ પણ ધાર્મિક પુસ્તક પડ્યું હોય. તો એ આરતીમાં ને એમ જતી હોય એટલે ધાર્મિક પુસ્તક લઈ અને બસ એ ખાલી બુકમાં જોતી હશે અને પોતાની જાત તે જ બોલતી હશે કે કોઈ ભજન ગાતી હશે કે એવું કરતી હશે પણ એને એવું લાગે છે કે ના આ લોકો બધા વાંચે છે તો હું પણ વાંચું છું. અત્યારથી એને એ રીતનો વાંચનનો શોખ બહુ છે. કે ના મને આ વસ્ત તું ગમે છે. મમ્મ પપ્પા બધા ઘરમાં આવું કરે છે તો હું પણ આવું કરીશ.
હા બરાબર છે.
એટલે બાળકોમાં પણ જો પેલેથી જ બધાં મળીને એને વાચનનો શોખ આપે તો એ બહુ સારું એને ભવિષ્ય માટે પણ સારું છે ને શૈક્ષણિક રીતે તો સારું છે પણ એને કાંઈ પણ જગ્યાએ જો એને વાંચનનો શોખ હોય તો ક્યાંય પાછું ન પડે બાળક આપણું.
હહ સાચી વાત છે. એટલે શું છે કે બુક વાંચવાથી એકાગ્રતા વધે છે ભાષામાં સુધારો થાય છે કલ્પના શક્તિ નો વિકાસ થાય છે. અને આમ લાઈફમાં સફળતા મેળવવા માટે પ્રેરણ રૂપી બુક કેવાય છે.
સાચી વાત છે બુક વાંચવી બહુ જરૂર છે. એટલા માટે તો સર કાર પણ ઘણી બધી જગ્યાઓ એ ફ્રી લાયબ્રેરીને એવું બધું ઉપલબ્ધ કરતા હોય છે કે લોકો બૂક વાંચે લોકો સુધી નવો નવો જ્ઞાન મળી રેતુ હોય. પણ આજકાલના લોક કોતો ફોન અને ટીવી પાછળ જ એટલા બધા ગાંડા થઈ ગયેલા છે. કે એને બૂકનું મહત્વ જ સમજાતું નથી. ખરેખર બધાને પુસ તકોનું મહત્વ સમજાય. અને પુસ્તક વાંચે તો એ જ ને જીવનમાં બહુ સારો એવો બદલાવ પણ લાવી શકતા હોય છે. કોઈ સારું પુસ્તક એક સાર સો સારા મિત્ર કરતા પણ સારી વસ્તુ છે.
હા સાચી વાત છે તમારી. પરફેક્ટ છે એ
હમ ના ધીમે ધીમે પુસ્તકોનું મહત્વ ઘણું ઓછું થતું ગયું છે. હવે આજકાલ તો એવું થઈ ગયું છે. કે લોકો છોકરાઓ અત્યારે કોલેજમાં કેમાં સ્ટડી કરતા હોય. તો એ પણ એની બુક લેવાને બદલે ઓનલાઈન મોબાઈલ પીડીએફ થી એજ બધું. વાંચતા હોય છે પછી વાંચવા બેસતી વખતે જયારે પીડીએફ ખોલે. એ ખોલતી પેલા એની સામે નવા વોટ્સએપમાં અને ઇન્સ્ટાગ્રામમાં દસ મેસેજો આવી જાય. તો એનું ધ્યાન એના તરફ જતું રહેતું હોય છે અને વાંચવાનું ને બધું. સાઈડમાં રહી જતું હોય છે.
હા સાચી વાત છે એટલે જ્યારથી ફોન આવ્યો છે ત્યારથી બુક નું મહત્વ ઘટ. તટી ગયું છે પણ હકીકત હા. પણ હકીકતમાં જો બુક ન નોલેજ હોય અને બધા બુક વાંચવાની હેબિટ કરે તો. આ સમાજમાં ઘણો બધો સુધારો આવી શકે.
સાચી વાત છે ખરેખર બધાએ બુક વાંચવી જ જોઈએ બુક વાંચવું એ બહ. જરૂરી છે બધા લોકો માટે પણ એ. સમજાવવા માટે અત્યારે તો ઠેર ઠેર અને આજકાલ તો એવું થઈ ગયું છે. કે બુક નું મહત્વ એટલું ઓછું છે. થઈ ગયું છે કે તમે કોઈ સારા શોરૂમમાં કે ત્યાં જાાવ. તો જૂતા ચપ્પલ ન મોટા મોટા શોરૂમ હોય છે જયારે બુક. લોકો ફૂટપાથ ઉપર વેંચવા ત્યારે મજબૂર થઈ ગયા છે. કેમ કે કોઈ ખરીબ દવા વાળું એટલું એ છે જ નહીં અને બુક ની આવી હાલત. જોઈને ઘણી વખત. આપણને લોકોને તકલીફ પણ થતી હોય કે બુક ની સા આવી હાલત છે. જેનાથી જ આપણને બધું જાણવાને શીખવા મળતું હોય એ કોઈ સારા શોરૂમમાં. એવી બધી જગ્યાએ મળવું જોઈએ બધા ત્યાં લેવા જતા હોય એના બદલે અત્યારે કોઈ ફૂટપાથ. પણ સાવ નજીવી કિંમત માં હોય છતાં પણ કોઈ ખરીદતું નથી હોતું.
હા સાચી વાત છે.
ખરેખર જો બધા બુક વાંચવાની ટેવું પાડે તો બહુ સારી વસ્તુ કેવાય.
હા સાચી વાત છે. એટલે સારું જ્ઞાનને સારા વિકાસ માટે બહુક જરૂરી છે. અને લાઈફમાં બુકને આપડે એમ પેલું સ્થાન આપવું જોઈએ.
હમ એકદમ સાચી વાત છે તમારી. આજથી આપણેે એવો નિર્ણય કરીએ કે આપણેે તો બુક વાંચીએે જ છીએ. પણ આપણને મળતા કોઈ નવા પાંચ વ્યક્તિને પણ બુક વાંચવા માટે પ્રોત્સાહન આપીએ. અને એ બીજા પાંચને પ્રોત્સાહન આપે તો ધીમે ધીમે બધા લોકો બ. પંચવાનું ચાલુ કરશે અને એને સફળતા અને સારું શિક્ષણ કે જ્ઞાન મળે.
સાચી વાત છે સાચી વાત છે સાચી વાત છે.
સારું ચોક્કસ ચાલુ ત્યારે ફરી મળીએે.
ઓકે ઓકે.